નમસ્કાર મિત્ર.
હા મિત્ર નમસ્કાર શું કરે છે?
હા મિત્ર હવે કોલેજનુ થોડું કામ કરતો હતો કારણ કે મિત્ર કોલેજમાં ઘણું બધું લેક્ચરો ચાલી રહ્યા છે અને મારી મિત્રો ઘણી બધી એવી રજા પણ હતી. કારણ કે મિત્રો આટલો ભયાનક વરસાદ હોવાથી મિત્ર કોલેજમાં મારી ઘણી બધી એવી રજા પડી ગઈ હતી.
હા મિત્ર હું પણ કોલેજમાં જાઉ છું પણ હું રેગ્યુલર મિત્ર જાઉં છું. એટલે મને કોઈ આટલી બધી તકલીફ પડતી નથી તો શું મિત્રસ શું જાણવા માંગે છે?
હા મિત્ર તમે તમારા પર આજે કોલ કર્યો એનું એના પાછળનું કારણ છે કારણ કે મિત્ર હું તમારા પર એક એવુંવ જાણવા માંગુ છું કે પુસ્તકો આપણા મિત્રો કહેવાય છે એવું કહેવામાં છે તો મિત્રો પુસ્તકો વિશે થોડો મને નોલેજ જોઈતો છે. આના વિશે તમને શું કેવું છે મિત્ર?
હા મિત્ર પુસ્તકો એ આપણા જીવનમાં એ ખુબ જ મહત્વનો મિત્ર ભાગ ભ ભજવી જાય છે. મિત મિત્ર તો એ પુસ્તકોની એમ તો વાત કરીએ તો પુસ તોકો જીવનમાં એ એટલું બધું મહત્વનો ભાગ ભજવી જાય છે, કે જીવનથી શરૂઆતથી ચાલુ કરીએ તો જીવનના અંત સુધી મિત્ર એ પુસ્તકો આપણને ઘણો જ મહત્વ નો ભાગ ભજવે છે, મિત્ર મેં રા જીવનમાં કેટલા બધા પુસ્તકો મિત્ર વા વાંચ્યા છે.
તો એમાંથી મને ઘણું બધું શીખવાનું મળે છે, તે પણ કેટલા પુસ્તકો વાંચ્યા હશે ને મિત્ર?
હા મિત્ર મે એવા તો ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, પરંતુ મેં વધારેને વધારે ત્ર જે વાર્તા વાળી ચોકડી છે, મને અને જે વૈજ્ઞાનિક હોય વૈજ્ઞાનિક વાડી ચોપડી પડી છે, અંતરિક્ષ મને ખુબ જ જાણવાની ઈચ્છા થતી હોય છે. તો એવી બધી ઘણી એ જ જનરલ નોલેજ વાળી ચોપડી છે, હું બાટાવુ છું અને મિત્રો મને જણવા માંળયું છે, કે તમે જે કંડક્ટરની જે ભરતી પયડી છે. એના વિશે તમે એના ફોર્મ ભર્યા છે, તો મિત્ર એની બુકમાં એવું તો શું છે, જે આપણે તરત જ આપે અને આપણે કેવી રીતે તૈયારી કરી શકાય
હા મિત્ર તમે જે પુસ્તકો વિશે વાત કરી એમાં પુ પુસ્તકો વિશે હું તને મિત્ર એમ કહું તો આપણે એમ જાણીએ કે તમે કીધું તે પ્રમાણે જે મેં અ જે એકઝામ કોમ્પિટેટિવ એઝામમાં ફોર્મ ભર્યો છે, મી ત્ર વાચવાનુ ખૂબ જરૂરી છે. પરંતુ મિત્રો એના કરતા હું તને વિશેષ આજે એક પુસ્તક વિશે મિત્ર તને કહેવા માગુ અ આપણે અ પુસ્તક વિશે મિત્ર એક વિચાર કરીએ તો મારા ખ્યાલ ત્યાં સુધી તો પુસ્તકો આપણા એટલે સાચા મિત્રો તરીકે ને આપણે આપણા જીવનમાં કોઈ પણ ત તકલીફ આવે મુશ્કેલી આવે તો એના કરતા વિશેષ એ પુસ્તકો આપણા જીવનમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે, મિત્રો પરંતુ
અજુ એના કરતા વિશેષ આપણે જાણીએ તો આપણા જીવનમાં પુસ્તકો આગળ પ્રેરણા
પ્રેરણા અને મહત્વનો ભાગ ભજવી જાય છે, મિત્ર અને આપણે આપણે એવું વિચાર કરીએ તો પ્રાચીન સમયની વાત કરીએ તો એ પ્રાચીન સમયમાં પણ એ પુસ્તકો જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એ પણ પુસ્તકોને બો ઘણો મહત્વનો ભાગ ભજવે છે, અને આપણે એવું મનમાં વિચાર કરે કે આપણે પોતાના ધરયે અને આપણા પોતાના દ્વારા જ અ પુસ્તકો વાંચ્યા વગર જ આપણે પોતાને જ અભિમાન માની લએ તો એ કઈ જરૂર નથી, આપણા પુસ્તકોમાં, આપણા જીવનમાં પુસ્તકો વાંચવા ખૂબ જ મહત્વના છે મિત્ર, અને એક રીતે વિચાર કરીએ તો આપણા પુસ્તકો એ આપણે અ એક ધારીએ તો ગણિત અને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન સંસ્કૃત, જેવા અનેક પુસ્તકો, અનેક ભાષાના પુસ્તકો આપણને જીવનમાં ખુબજ મહત્વનો પાઠ ભણાવી જાય છે, અને આપણે એવું આપણે કોઈ પણ પ્રશ્ન અને સંજોગોમાં હોય તો એ પુસ્તકો આપણા જીવનમાં એટલો મહત્વનો ભાગ ભજવી જાય છે. કે જેના આપણા, અ પ્રશ્નોના જવાબ ફટાફટ મળતા હોય છે. અને આપણે એક વિચાર કરીએ, તો માત્ર પુસ્તકો એ આપણે માન મનથી જ નહી, પણ જયારે આપણે પુસ્તકો વાંચીએ ત્યારે એ મહાન વિજ્ઞાનિકો, ને પછી આપણે અ લેખકો, ને કવિઓને એ દ્વારા અપાયેલા જે ઈતિહાસ છે. એને પણ આપણે ખુબ જ મિત્ર જાણી શકીએ છીએ, અને આપણે અમ, એવું માનીએ ત્યાં સુધી તો અ, શિક્ષણ, શિક્ષણ એટલે કે આપણે જે ભણીએ છીએ એનું મુખ્ય કારણ તો પુસ્તકજ છે, કેમ કે આપણે નાના પાયાથી સિનિયર કેજી, જુનિયર કેજી તેથી લઈને, મોટા મોટા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપણે
જોવા જઈએ તો એ લોકો પણ પોતા પોતે અ પુસ્તકો લઈને ભણતા હોય છે. અને પુસ્તક આપણે નિયમિત વાંચવાથી મિત્ર આપણે સારી સમજણ શક્તિ, સારી સ્મરણ શક્તિ, વિચાર શક્તિ આપ પણને અવી વધારે આપણને ઉપયોગ થાય છે મિત્ર, અને તને સાચી વાત કહું તો, આપણે જે સારા પુસ્તકો હોય, એ સારા પુસ્તકો આપણા જીવનમાં વાંચ ચવા જોઈએ, જેના કારણે આપણા જીવનમાં એકાગ્ર આવી શકે. કાલ્પના શક, કલ્પના શક્તિ વધારી શકે, મુશ્કીલો નો સામના કરતી વખતે. આપણા જીવનમાં હિંમત મળી શકે, એમ કરીને
આપણે એ કરવા જોઈએ મિત્ર. અને, તને એમ વાત કરું, તો આપણા પુસ્તકો ખાલી સામાન્ય પુસ્તકો નથી, એમાં આપણે વાર્તાના પુસ્તકો હોઈ શકે. પછી આપણે કવિઓ કવિતાઓ હોઈ શક કે, આત્મકથાઓ હોય શકે, કેટલાક મહાન એમના જીવન ચરિત્ર હોઈ શકે. અને આટલું એ મહાન વિવિધ, આપણા પુસ્તકોના વિવિધ પ્રકારો છે મિત્ર. હજુ એમાં મિત્ર પુસ્તક વિશે હજુ શું તને વધારે જાણવાનું છે?
હા મિત્ર પુસ્તકો વિશે મને એટલું બધું વાંચવાનો રસ છે કે ખુબ જ ઘણો રસ છે અને હું તમને જણવા માંગુ છું કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે મને ખુબ જ રસ હતો પરંતુ મિત્ર હવે થોડું કૉલેજમાં આવ્યો તો મિ મિત્ર જ્યારે આપણા આપણા પર ત્યારે મોબાઈલ ન હતો પરંતુ મિત્ર એવું છે કે હમણાં આપણા પર મોબાઈલ આવી ગયા છે એટલે આપણે મિત્રો કોઈ પણ જાણકારી આપણે જોઈતી હોય તો આપણે તરત જ મોબાઈલ પર મોબાઈલ માથી ગૂગલ પર આપણે સર્ચ કરીને એ વસ્ એટલે એ જે પણ આપણને માહિતી જોતી હોય એ આપણે તરત જ આપણે એક બે મિનિટમા આપાને એ જાણી લેતા હોય છે પરંતુ મિત્રો જે ઇતિહાસ છે એ આપણે હા જયારે પણ આપણે મિત્રો મોબાઈલમાં જોઈને આપણે રીડિંગ કરવાનું હોય એ આપણા એ યોગ્ય નથી કારણ કે એનાથી આપણને ઘણા બધા નુકસાન થાય છે. આંખ આંખમાં આંખની પણ ફૂલ પ્રોબ્લેમ થતી હોય છે. અને મિત્રો હું તમારા પરથી હજુ પણ એવી ઘણી બધી માહિતીઓ જાણવાની ખૂબ જ ઈચ્છા છે કારણ કે તમે તમે એટલા બધા પુસ્તકો વાંચ્યા છે કે મને ખુબ જ લાગે છે કે તમે યોગ્ય રીતે મને સમજાવશો તો હું મિત્રો તમારા પર આશા રાખું છું કે તમે મને એવી કોઈ ઇતિહાસવાળી અથવા તો કંઈ જે પુરાના જમાનાની છે. પણ સ્ટોરી હશે એની એવી વાર્તા વિશે થોડું જણાવજો.
હા મિત્ર એ તમે કહ્યું તે પ્રમાણે હું તને પુસ્તકો વિશે તો હું ઘણો વધારે કહીશ પણ પુસ્તકોનો પુસ્તકોનો ઇતિહાસ ને એ બહુ ગજબ નો ઈતિહાસ છે. એમ મેં તને જણાવીશ. કેમ કે ઇતિહાસમાં એ સામાન્ય ઇતિહાસ નથી. કેમ કે આપણે આજે એવું માનીએ ત્યાં સુધી તો જે આપણને જ્ઞાન જે છે એ હજારો વરસ પરંપરાથી આપણને મળી આવેલું છે. કેમ કે આપણે આટલે પ આટલો વિકાસ કર્યો જો શૂન્યની શોધ થઈને હોય તો આપણે કેવી રીતે વિચારી શક ત કે આ શૂન્ય છે એમ કરીને. પરંતુ પ્રાચીન કાળથીસ કાગળની શોધ થઈ નઈ પરંતુ મિત્ર એ લોકો પથ્થર પર લખીને અને કેટલાક ઋષિ મુનિઓ પોતાના આશ્રમમાં પોતાના એ લોકોને રાખીને એ લોકો કરતા હતા મિત્ર. જેથી કરીને આપણા અ વધુમાં વધુ એ શિક્ષણનો પ્રચાર થાય અને પુસ્તકો એ આપણે વાંચી શકીએ પરંતુ મિત્ર હાલમાં પ્રાચીન સમય આપણે એમ વિચાર કરીએ તો અ રામાયણ છે મહા ભારત છે પછી અ અન્ય ગ્રંથો જેમ અનેક મોટા મોટા ઉપનિષદો આપણે મોખીત રીતે ગુરુઓ દ્વારા આપણને આપવામાં આવેલા છે મિત્ર જેને આપણ આપણને જાળવવાની ખુબ જ જરૂર છે કેમ કે હાલના યુગમાં આપણે ઇતિહાસ ખોવા પાત્ર છે મિત્ર કેમ કે જ્યાં આપડે જો ઈતિહાસ ખોઈ નાખીશું તો આપણને ખુબ જ મિત્ર તકલીફ પડશે ને મિત્ર આધી આધુનિક યુગમાં આપણે વિચાર કરીએ તો જે ઈતિહાસ વાળા પુસ્તકો છે એ ઇતિહાસ વાળા પુસ્તકો મિત્ર ખાલી એ લાયબ્રેરી માં કા તો પછી એવી એવી એવી જગ્યા પર જ રઇ ગઈ છે કે જેનો કોઈ આપણે જાણી શકતા નથી કેમકે વચ્ચે આ પણે જ જયારે જો આટલી મોટી નાલંદા વિદ્યાપીઠ હતી મિત્ર તો એમાં પણ જે નાલંદા વિદ્યાપીઠ પણ જે બળીને ભસ્મ થઈ મિત્ર એના કારણે આપણે ઇતિહાસ ગુમાવ્યો છે મિત્ર આ છે મિત્ર પુસ્તકોનો ઈતિહાસ અજુ મિત્ર અજુ વધારે તણ જાણવાનો રસ હોય તો તું મને જણાવી શકે જણાવજે કે જેથી કરીને હું વધારે ને વધારે જે મને જ્ઞાન છે હું તને આપી શકું સારું મિત્ર
હા મિત્ર હાલમાં થેન્કયુ મિત્ર